હલો.
જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ.
જય શ્રી કૃષ્ણ મોટાભાઈ શું હાલ ચાલ છે તમારો.
બસ ભાઈ મજામાં છું તું કેમ છે.
હું પણ મજામાં છું.
હા બસ સાજે આપે કયા વિચાર કયા વિષય પર વાત કરવાના છે.
કે શું નિસફળતા સફળતા કરતી વધુ શીખવે છે
ખુબ જ સરસ વિષય છે ભાઈ મારા મગજ તો નિષ્ફળતા જીવન ન અંત નથી પરંતુ નવું શરૂઆત છે.
ઘણા લોકો ની સફળતા થી ખુબ નિરાશ થઇ જાય છે.
હા એટલે જ માટે તો કહીએ નિસફળતા યોગ્ય રીતે સમજી જોઈએ. તે આપણને ઘણી મહત્વની શીખ આપે છે.
કેવી શીખ.
જો આપણે કહી શકી કે સૌથી પહેલા તો આપણે પોતાની ભૂલો ઓળખી શકીએ અને તેને સુધારવાની તક મળે છે.
હમ્મ, ખુબ જ સરસ છે. મારા માટે નિસફળતા જીવનનો અંત નથી. પરંતુ નવું શરૂઆત છે એ રીતે હું ની સફળતાને ઓળખું છું.
હા બહુ સારી વાત ક તમે અ તે સફળતા આપણને મજબૂત બનાવે છે ને
હા એકદમ સાચી સફળતા આનંદ આપે છે. પરંતુ નિસફળતા આપણને અનુભવ આવે છે એટલે જો નિસફળતા થાય તો આપણને આપણ લોકોને તે વસ્તુથી તે વસ્તુમાં કેવી રીતે સફળ બનવાનું એવું અનુભવ આવે છે.
હા શું દરેક જે સફળ વ્યક્તિ હોય છે. એનાની સફળતા મળી હોય હોય.
ઘણા સફળ લોકો શરૂઆતમાં ઘણી વખતે એ સફળ થાય છે. એ લોકોને તરત જ એક જ બાર માં સફળતા નથી મળ જતી. એટલે આપડે એવું નહી કહી શકીએ કે કોઈ વ્યક્તિ ને એક જ વારમાં સફળતા મળી ગયો હોય. વકી ને કઈને કઈ વાતો સફળતા થઈ જ હોય.
બહુ સારી વાત એટલે આપણે લઈ શકીએ કે સફળતા આનંદ આપે છે. પરંતુ જેની સફળતા હોય છે એ અનુભવ આપે છે.
હમ્મ તો તેઓ હાર કેમ ના માને?
તો આપણેે આ જોઈએ કે મોટા ભાગે ઘણા સફ પણ લોકો અ શરૂઆતમાં ઘણી વખતે નિષ્ફળ થયા હતા. તેજ માટે તે પોતાના લક્ષ્ય પર વિશ્વાસ રાખતા હતા. અને તે સતત પ્રયત્ન કરતા રહ્યા હતા.
હમ્મ એટલે એ લોકો હાર નહીં માને એવું આપડે એવું કહી શકીએ તેથી લોકો મહેનત કરવામાં કરવામાં નહી પણ મહેનત કરવામાં આલસ કરતા નથી અને સફળતા મેળવે એ માટે જેટલી મહેનત જોઈએ તે લોકો એટલી મહેનત કરે છે.
હા બહ સારી વાત કરીએ તમે તો વિદ્યાર્થીઓ માટે આપણેે વડથામાંથી શું શીખવી જોઈએ?
જો પરીક્ષામાં ઓછા ગુણ આવે તો નિરાશ થવાને બદલે એ સમજવું જોઈએ કે ક્યાં ક્યાં ભૂલ થઈ અને આગળ કેવી રીતે સુધાર કરવો? આ એક નિસફળતાથી શીખીને આગળ સફળતા મેળવાની એક ઘણો અને અદભુત ઉદાહરણ છે.
એરે ની સફળતા એક પાઠ છે એવો
હા જો આપણેે તેમાંથી શીખવાની તૈયારી રાખીએ તો
આત્મવિશ્વાસ ઘટે છે કે
નહી નહી એની સફળતાથી આત્મવિશ્વાસ નથી ઘટકતી નહી. ઘટે છે, આપડે શરૂઆતમાં થોડું એવું થાય. કે આપડો આત્મવિશ્વાસ ઘટે છે. પરંતુ જો સકારાત્મક વિચાર રાખીએ તો આત્મવિશ્વાસ ફરીથી વધારે સખાવે છે.
હા બહુ સારી વાત કીધી અને આપડે જોઈએ તો પરિવાર અને અ મિત્રો ની ભૂમિકા શું હોય આ સફળતા કે નિ સફળતામાં?
મુશ્કેલ સમયમાં તેમનો સાથ અને પ્રોત્સાહન ખુબ જ મહત્વપૂર્ણ હોય છે.
હા ઘણા લોકો તો બીજા લોકો શું કહેશે એના ડરથી પ્રયત્ન જ નહી કરતા એમ માનતા હોય. કે જો મેં આજે હારી ગયો તો જે મારા મિત્ર છે કે જે સમાજના લોકો છે. કે મારા વિશે શું કરશે એ માટે તે પ્રયત્ન જ નથી કરતો. એ મારાથી નહી થશે તો શું કવાનું બધા લોકોને તેજ માટે.
એ સૌથી મોટી ભૂલ છે જીવન આપણા માટે કે લોકો જીવણ આપણા માટે છે લોકો માટે નહી એટલે લોકો તો બઉુ જ આને આ ના આવે આ એમને કે પર આપ પણ નહી આપણા જે વિચારો હોય તે રીતે પરસ્પર આગે બળવું જોઈએ.
એટલે આપણે કહી શકીએ કે સફળતા અનેને નહી સફળતા એ બંને જીવન ના ભાગો છે
એકદમ સાચું જે વ્યક્તિ બંને સ્વીકાર કરી શકે છે તે જ આગળ વધે છે.
હા શું ધીરજ પણ એટલે જ જરૂરી છે?
હા ઘણી વખત સફળતા તરત મળતી નથી સતત મહેનત કરવી પડે છે.
અને જો કોઈ એક વખત નિષ્ફળ થઈ જાય તો તેણે પોતાનું સપનું બદલું દેવું જોઈએ?
ના જો સપનું સાચું હોય તો રીતે રીત બદલો. સપનું નહી એમને કેવી રીતે સફળ કરવાનું હોય એ બદલું. ફરીથી ફરી પ્રયત્ન કરવું જોઈએ અને મહેનત કરવાથી પાછળ જવું નથી અને આપણે આપણું સપનું સાચું થઈ જશે
વાહ આ વાત તો તમારી મને બહુ ગમ
કારણ કે રસ્તા ઘણા હોઈ શકે છે પરંતુ લક્ષ્ય એક જ હોય હોઈ શકે છે.
એટલે આપડણે કહી શકીએ કેની સફળતા આપણને નવી દિશા પણ બતાવે છે.
હા અને વધુ સમજદાર પણ બનાવે છે.
આજે આ ચર્ચા થી આપણને ઘણી બધી શીખવાવામાં મળી. અને મને એક વાર પણ ખબર પડી. હક ની સફળતા છે એનાથી આપણને ડરવો નહી જોઈએ કે કઈ કામ આપડ કરી રહ્યા છે અને આપણને એવું ડર નહી હોવું જો કે સફળ થઈ જાવ શું થશે પરંતુ આપણને એવું વિચારવું જોઈએ કે જો આપણેની સફળતા થઈ તો આપણને ખબર પડે કે આપણનું જો ગલતી છે એ શું છે એ ગલતી ને ફરીથી આપણે સુધારીને અ આપણે મહેનત કરીને એ ગતીને કરીરીને આપણે જો મહેનત કરીશ તો એ કામમાં ચોક્કસ આપણને સફળતા મળીશ
હા જરૂર મહેનત ધીરજ અને સકારાત્મક વિચારસરણી થી દરેક મુશ્કેલીઓ પાર થઈ શકાય છે. જો આપડે મહેનત કરી છે અને ધીરજ લાગશે કે આ આપણને આ આ વસ્તુ અને આ વસ્તુમાંસાફ મેળવાની છે અને આપણે સકારાત્મક રહે એટલેથી શું ક અંગ્રેજી માંથી બી પોઝિટિવ રહે તો આપડે આ પોઝિટિવ રહે અને આ તે વિષ પર આપણે મહેનત કરીએ જે જે પ્રકારે આપણે બધું પ્લાન કરેલું છે તો આપણેે જરૂર જરૂર ને જરૂર કઈ તો કઈ સફળતા મેળવાની જ છે
એટલે આપડે ક્યારેક પણ હાર નહિ માનવું જોઈએ ને
હા આપણે ક્યારેક પણ હાર પાડ છે. એટલે જે નિ સફળતા થાય તો આપણને તે કાર્ય કરવાની બદલવી જોઈએ અને કેવી રીતે સફળ થવાનું એનું
હા હા તો આપડે કઈ શકીએ કે જે એની સફળતા છે એ જીવન નો અંત નથી પરંતુ એ સફળતા તરફ લઈ જતો એક મહત્વપૂર્ણ પગથિયો છે જો આપણે પેલા કોઈ કામ કરતા હોય અને જો આ આપણને ની સફળતા મળે તો આપણને એવું સમજવી જોઈએ કે જો આ પગથિયો છે એ કઠિન છે આ પગથિયો પાર થઈ જશે. એના અ એના બાદ આપણને જે સફ જે કહી શકાય કે જે શક અ શક જેમ કે જે આપણને મળવું છે ને એ બો આનંદ આવે. અને આપણને પોતાની ભૂલોમાંથી શીખવાનું જોઈએ. વધુ મહેનત કરવાની અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું જોઈએ કારણ કે નિસફળતાથી ડરવાને બદલે તેમાંથી શીખવું જોઈએ.
હા મતલબ આપડે કહી શકીએ કે નિસફળતા જીવનનો અંત નથી. પરંતુ સફળતા તરફ લઈ જતો એક મહત્વપૂર્ણ પગથિયો છે.
હા બોઉ સારી વાત કીધી. તમે અ નિસફળતાથી આપણને ડરવું નઈ જોઈએ. સારું સારું.
તે આપણને પોતાની ભૂલો માંથી શીખવાની વધુ મહેનત કરવા ની અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે. તેથી નિસફળતાથી ડરવાને બદલે તેમાંથી શીખવું જોઈએ અને આગળ વધવાનું .
હા સહી કીધું તમે. આપડે જોઈએ તો આજે જે બડા બડા વ્યક્તિઓ છે જે સફળ બન્યા છે. એ નથી કે એક વાર મહેનત કરીને સફળ બની ગ્યા. એ લોકોને સફળતા આપણને શું જોવા મળે છે કે આ કેટલું સફ કોણ છે આના પાસે કેટલા પૈસા છે પણ અ સફળ બનવા માટે પહેલા એ કેટલા ઠોકર ખાયો હશે. કેટલાની સફળતાનો અ સફળતા મળી હોય પણ એની નિસફળતાથી ડર્યો નઈ. એનો આ પોતાથી. અ બનાવીને એનાથી લડ્યો. અને એક દિવસ એવો આવ્યો જો આ નિસફળતાથી આ વ્યક્તિ સફળ બની ગ્યો.
હમ્મ તમારી વાત સાચી છે. ચલો આજે મને ખુબ આનંદ આવ્યો તમારા સાથે વાત કરીને આજનો ચરચો ખુબ સુંદર હતો. અને આ એક અદભુત વિષય હતો જે લોકોને જાણવું જોઈએ. જાણવું જોઈએ આભાર મળીએ જય શ્રી કૃષ્ણ આવજો.
જય શ્રી કૃષ્ણ મને પણ ખુબ આનંદ આવ્યો ચાલો પછી મળીએ આવજો.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
કટ કરોને.